હા કેમ છો.
હા બસ મજા હો તમે કેમ છો.
અમે પણ બી મજામે શું કરતા હતા
બસ ચ હવે બધું કામ કરીને ફ્રી થઈ. એટલે ભ કી તો ચાલો હવે આ એક આપણે એક ટોપિક ઉપર વાત કરી લઈએ. કે આપણા જીવનની હા જીવનમાં આપણને ઊંઘ નું ખૂબ મહત્ત્વ હોય છે.
સાાચી વાત છે.
પી હા એટલે આજે આપડ થોડુંક ઊંઘ વિશે આપડે વાત કરી લઈએ કે આપડણે શું? ઊંઘ થી આપણને ઘણા બધા ફાયદા થાય છે.
ફાયદા થઈ જા સાચી વાત એ ના પેન ઊંઘ ન હા
હમ હમ હમ
આપણે ટેવ પડેલી હોવે હા
હમ
હા બોલો?
હા એટલે આપણને જેવી રીતે કેવું કે ખોરાકની પાણી ની હવાની જેમ જરૂર પડે ને એમાં ઊંઘ ની પણ આપણને જરૂર પડે જ છે. જો આપણે ઊંઘ ન કરીએ પૂરતી તો આપણને કેવું થાય કે આપણું મન બે? ચેન બની જાય આપણા શરીર માં સ્ફૂર્તિ ન લાગે. અને આપણને ક્યાંય ગમે જ નહીં.
સાચી વાત છે ને માથ દુખાતો હોય આગ બળતી હોય. કેવું? નઈ લેજ આ ઘણી બધી આપને પ્રોબ્લેમ આવે. ને આપણે ભલે અડધો કલાક કલાક ઊંઘીને તો, આપણું શરીર એકદમ તંતુરિત સુરક્ષિત બને.
હા એટલે આપને આખા દિવસ જો આપણેે કામ કરીએ ને એટ એટલે પછી શું થાય આપણું શરીર થાકી જાય થાકી જાય એટલે એને આપણે આરામ આપવો પડે. તો આરામ આપવા માટે આપણે શું કે પૂરતી ઊંઘ જરૂરી છે.
સાાચી વાત છે.
હા હા એટલે આપણે જો આખો દિવસ કામ કરી અને પછી રાત્રે એકદમ સરસ એક સરખી ઊંઘ કરીએ ને તો સવારે આપણે પાછા એક એકદમ ફ્રેશ થઈ જાય છીએ અને પાછું આપણું કામ બધું આપણે ચાલુ કરી દઈએ છીએ.
તીન વાગે ઊભા થાય ને ચાય હાય પીએ ને કામ ચાલુ. ને ઓ બી આપણે ઊંઘ લઈને ઊભું પાતે તો છાાય તો પીવી જ પડે આપણે ઓ ભી નસો છે આપણે હચ ઊંઘ લઈને ઉભા થાય ને તો આપણે ચાય પીવાની
ચાય પીએ પછી જ આપણી ઊંઘ ઉડે અને આપણને સ્ફૂર્તિ આવે ને કામ કરવાનું મનેય થાય.
હાચી વાત
એટલે એટલે સારી ઊંઘ આપડે લઈ લઈએ કે રાત્રે એક સરખી જો છ કલાક થી આઠ કલાક ની ઊંઘ આપડે લઈએ છીએ, જો રાત્રે આ લગ ગભગ આપણે અગિયાર દસ અગિયાર વાગે બધા પોત પોતાની રીતે સુવે તો સવારે કોઈ પાંચ વાગે ઉઠે કોઈ છ વાગે ઉઠે. કોઈ સાત વાગે ઉઠે તો હા તો આ
સારું થઈ જાય ટાઈમ પર આપણે ઉઠી જાય
હા એટલે જો ઊંઘ સરસ થી થઈ ગઈ હોય તો આપડે કેવું ટાઈમ પર ઉઠી ને આપણું બીજા કામ આપણે કરી શકીએ
કરી શકીએ.
તો હા એટલે આપણા આપણને આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે અને ખુશ રાખવા માટે આપણે ઊંઘ લેવી
ઊંઘ જરૂરી છે સાચી વાત મે ગ્બા કોઈક દાણા પણે કોઈક દાણા લગન પસંગે મે ગયા હો મોડા બાર એક બે બે વાગ્યા ના બે ઊંઘ્યા હો તો સવારેમાં કેવું થાય ઉઠાય નહીને શરીર આપણું માંદું જેવું થાય ને બધા બધા રોગ થઈ જાય આપણા શરીરમેં માથો દુખા તો હોય
હમ્મ
થાક લાગેલી હોય ને તાવ આવી ગય શરીર ભારી થઈ જાય એવું બધા હતા થઈ જાય
સાચી વાત છે એટલે આપણને એજ એટલે જ કે ઊંઘ જરૂરી છે હ જો આપણે પૂરતી હા પૂરતી ઊંઘ લઈ લઈએ ને તો આપણું મગજ છે ને એ સારી રીતે તે કામ કરે અને આપણી યાદ શક્તિ એ વધે જો વિદ્યાર્થી હોય એ સરસ થી ઊંઘ કરીને સવારે વાંચે તો એને કેટલું બધું યાદ રહી
સાાચી વાત
રે ને હા પેલું થાકેલા હોય અને રાત્રે જો આપણેે વાંચવા બેસે તો એટલું બધું નહી યાદ રહી પણ જો સવારે ઉઠીને બાળકો વાંચે તો એને ખૂબ જ યાદ રયેછે
સાચી વાત હે એના માટે આપણેે આ આપણા માટે ઊંઘ લેવું જરૂરીએ આપણે આપડણે ઘરે કે કલાક ઊંગ કા આપણું શરીરનું ટેન્શન આપણે ટેન્શન બી હોય ને તો દૂર જતો રહે આપણે થાક લાગેલી હોય તો આવી બી જતી રે આરામ શરીરને થોડું આપણે આરામ આલવું જ પડે
હા એટલે આપડણે જો ઊંઘ ઓછી થાય ઘણી વખત આપડે કેવું હોય કે અ ક્યાંય જવાનું હોય તો આપડણે વેલા ઉઠવાનું હોય તો પછી જો આપને ઊંઘ પુરી નથી થાય ને એટલે આપણને કેવું લાગે થાક લાગે ચીડિયાપણુ પછી માથા નો દુખાવો થાય પછી કોઈ કામમાં મન ન લાગે અટલે અ જો લા રોજ આપડે ક હા હા સાચી વાત છે જે દિવસે આપણેે કે વેલા ઉઠી ગયા હોય ને પછી પૂરતી ઊંઘ ના થાય તો આપણે આપણને ગુસ્સો પણ આવી જાય બાળકો ઉપર એવું કરીએ આપડે હા પછી આ જો આપડે કોગ દિવસ હોય તો તો વાંધો નહી કે ચાલો આપડણે બીજે દિવસે સરસ થી આપણે ઊંઘ કરી લઈ તો આપણને પાછા ફ્રેશ થઈ જાય પણ જો ઘણા લોકો લોકોને કેવું હોય કે અપડાઉન કરતા હોય ને એ લોકોને રોજે રોજ વેલું ઉઠવાનું હોય ઘરે મોડા આવતા હોય તો એ લોકોને ઊંઘ પૂરી ન થાય રોજે રોજ તો એ લોકોને પછી કેવા પ્રોબ્લેમ થઈ જાય જ જુદા-જુદા. હા એટલે એનું શરીર પછી કેવું થાકેલું ને થાકેલું જ રે મન પણ થાકેલું ને થાકેલું રે પછી આ આ લોકોને ઓછી ઊંઘ થાય
હા દવાખાને બી જઈએ તમે ડોક્ટરને શું કહે તમાને કલાક, બે કલાક ઊંઘ લેવી તમારા માટે જરૂરી છે. નહીં કેતા દ દવાખાને મે, હા દે, દિવસને બી બહોત ઘણા લોકોને ટેવ મારે ખુદને બી ટેવ પડે પડેલી છે, બપોરે મારે ઊંઘવા જોવે અડધો કલાક. ભલે અડધો કલાક, કલાક જોવો ને, તો માર શરીર થ સારું થાય.
હા. તમારી જેમ મનેય એવું જ છે.
હાચી વાત હે. જમ્યા-જમ્યા પછી તો પડવું જ પડે મને, જમ્યા પછી તો હારું ઓલા હવે ભલે ગમે તે જેટલો કામ પડ્યો હોય, તો મે મૂકી દઉં પછી કલાક, અડધો કલાક ઊંઘ કાઢું, પછી ઊભા થઈને કામ કરું. તો આપણો શરીર નવો બની જાય, આપણે ઊંઘ લઈને ઊભા થઈને તો આપણો શરીર નવો બની જાય. કે હવે આપણે કામ ની શુરૂઆત કરીએ બીજા કામની, એવું થાય આપણે.
હા હા અને બપોરે જમ્યા પછી તો આમે ઊંઘ લેવી જ જોઈએ. ભલે આપણને વધારે નહીં આવે, પણ અડધો કલાક તો અડધો કલાક ભલે આપ આપણે સુઈ જઈએ ને તો આપડે અહ ખોરાક નું પાચન એય સારું થાય. અને એમાંય ડાબા ફડખે ડાબા પડખે સુઈ જાય ને એવી રીતે જો ઊંઘ લઈએ ને તો આપણને એમ કે ને કે બહુ સારું કેવાયને, પછી અહ આપણને પછી નું કામ આપણને સારી રીતે ઉકલે આમ ઉક કેલ આવે આપણને જલ્દીથી.
હાચી વાત છે. ને મારે કેમ કે બપોરે જમ્યા પછી છાશ પીવાની આદત છે એક ગ્લાસ. તો છાશ પીઉં ને તો મને ઊંઘ કમ્પલસરી આવે જ છે.
અચ્છા, હં, એવું એટલે આમાં કેવું કે છાશ પીએ તો બહુ સ સારું. હા એ તો જો એવું અહ ઊંઘ ઓ તમ
બપોર મે તો છાછ જોવે મારે, ને છાછ પીઉં ને તો મને બપોરે ઊંઘ આવે જ. એવું મારે. આમ ઘણા માણસ એવું કરતા હોય હો મારે માન મારા પણ ની ઉપરની બાત નહીં બધા ને એવું જ છે. ઘણા માણસ જમ્યા પછી છાસ પીએ ને તો એને ઊંઘ આવે જ.
હા એટલે ઊંઘ છે ને ઈ પૌષ્ટિક પીણું છે ને. એટલે ઈ આપણને પછી જો ઊંઘ ઘ આવે એટલે પછી, આપણેે એકદમ એ થાક છે ને એ ઉતરી જાય પછી.
ઉતરી જાય, ઉતરી જાય હાચી વાત તમારી.
હા. એટલે આપડે ઘણી વખત જો અત્યારે આમ ઊંઘ તો જરૂરી જ, પણ આપડે અત્યારે જે મોબાઈલ છે ને એ બહુ આપડી ઊંઘ ને ઘણી વખત આપણે ડિસ્ટર્બ કર નાખી, આપણે મોબાઈલ જોયા કરીએ, જોયા કરીએ તો એક પછી એક કે રીલ જોઈએ, ને બધું જોયા કરીએ ને તો આપણી ઊંઘ છે ને બહુ ઓછી થઈ જાય છે. આ મોડે સુધી, જોજો તમે આપ પણ એમ થાય કે એ થોડુંક જ જોવું છે, પણ પછી વધારે જોવાઈ જાય.
તો આ તો આપણે જોવા મળીએ તો આપણે ખબર હી ના પડે પછે.
હા, એટલે ઈજ કહું છું, તમારી સાથ હા. તમારી સાથેય આવું થાય ને કે મોબાઈલ જોતા હોય તો આમ-આમ અહ ક્યાં ટાઈમ નીકળી જાય કલાક, બે
મેં તો તમને ખબર છે મેં તો મોબાઈલ જોવ ને તો મોબાઈલને શું જોવું રેસીપી અને રેસીપી જોવાનો બ શોખ છે ગમે તે અલગ અલગ આઈટમ બધા જો તીરો મોબાઈલ મે, તો આપ આપણે શીખવા ભી મલે. આપણે જોઈએ તો શીખવા મલે આપણે.
હા, હા. એટલે આપડે સ શું કરીએ કે ક્યારેક-ક્યારેક વધારે મોબાઈલ જોઈ લઈએ ને તો આપડો ઊંઘ છ છે, એ આપડી ખરાબ થાય એટલે આપણે અ ઊંઘ એ પણ એક આપણને બહ અ ખરાબ આદત થઈ ગઈ છે. પણ આપણે એટલું એક કરવાનું છે કે ઊંઘ છે. એ સમયનોો બગાડ નથી ઘણા લોકોને એમ થાય કે ઊંઘવાનું શું કમે પણ જરૂરી છે. અને આપણને પૂર પૂરતી અને સારી ઊંઘ લઈએ તો આપણને ઘણા બધા ફાયદા થાય અને બીજા દિવસ આપણે આપણું શરીર સારું રે અ બીજા દિવસે આપણે સારું કામ કરી શકીએ પછી યાદ શક્ યાદ શક્તિ વધે તો આપને બધા કામ ને બધું યાદ ર કે નહી આપડે આ કામ કરવાનું છે તે કામ કરવાનું છે. એમ કરીને
સાચી વાત હ ચલો હવે મને બહઉ મજા આવીઈ તમારા સાથે વાત કરવાની બઉ સારું લાગ્યું મને ગમ્યું પણ પ છે.
હા હા મને પણ હા મને તમારે સાથે બહુ મજા આવી હા ચાલો પછી પાછા મળીએ